હેલો અલાલકુમ
વાલેકુમલામ શું ચાલે હમણાં ઘણા ટાઈમ પછી વાત કરી આપણેે
એ કઈ નઈ યાર જો ને હું થોડી વ્યસ્ત હતી પણ આજે તારો ફોન આવ્યો એટલે મને ખુબ આનંદ થયો બોલને કેમ આજે યાદ કરી તિ
તને ખબર છે કે આપણે ટૂક સમયમાં જીદે મિનાદ આવી રહી છે અને ઈસ્તામ માં તો એ પવિત્ર તહેવાર ગણાય છે તો મને એમ થયું કે લઈ આવો એની ઉજવણી અને એનું મહત્વ વિશે હ ને મારે થોડુંક વધારે જાણવું હતું ઓમ તો જોકે મને ખબર નથી પણ મને એમ થયું કે લાઈ થોડી ઘણી તારી પાસે માહિતી હોય તો હું તને કોલ કરી અને આપણેે બે વાત કરી તો તું મને આ દિવસ વિશે થોડું સમજાવીશ
અરે હા યાર ચોક્કસ કેમ નહી જો હેને ઈદે મિલાદ હેને જેને આપણે મિલા દેવ નબી પણ કહેવામાં આવે છે એ તો તને ખબર જ હશે કે સમગ્ર ઈસ્લામ જગતમાં હને આ ખુબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે એને ઈસ્લામ ના છેલ્લા પેગમ્બર એટલે કે હઝરત એ મોહમદ સાહેબ નો જન્મ થયો હતો અને ખાસ કરીને હેને આ તહેવાર અ બધા મુસલમાનો હે ઈ ઉજવ તા જોઈએ એ તો તને ખબર હશે જ ને
અચ્છા એટલે આ પેગમ્બર સાહેબ નો જન્મ દિવસ કેવાય ને કે આ આપડે મોહમ્મદ પૈગમબર સાહેબ નું જયારે જન્મ દિવસ આવે તો આ ઈ તહેવાર ઉજવવામાં આવે એમ ને તો આ તહેવાર ક્યા મહિનામાં ઉજવવામાં આવે આવે છે
અરે આ તહેવાર તો હે ને અ ખાસ કરીને ઈસ્લામી કેલેન્ડર નથી જ મહિના એટલે કે ઈસ્લામી કેલેન્ડર મુજબ હે ને રબ્બી અવલ કે ન મહિનો ગણવામાં આવે એના બારમા દિવસે ઉજવવામાં આવે એટલે કે ચાંદ પ્રમાણે બારમો ચાંદ જયારે શરૂ થાય ને ઈફતાર થી લઈને ત્યારથી આ દિવસ ને લોકો પંકબર સાહેબ નો અ જીવનની અને વિમ્રતા અને શાંતિ તેમજ દયાનો સંદેશમાં આ દિવસને હેને યાદ વ કરીને ઉજવવામાં આવે છે
ખૂબ સરસને તો તો આ દિવસે લોકો કેવી રીતે ઉજવણી કરતા હશે આમ કઈક આપડે અલગ હશે ને બધી રીતે ચી જેમ કે બધા તહેવાર ઉજવવામાં આવતા હશે એ ના એનાથી કંઈક અલગ આ તહેવાર ઉજવવામાં આવતો હશે કેમ કે પેગમબર સાહેબની યાદમાં એના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે એટલે એમાં તો અલગ જ હોય ને તો કેમ કે ધરો કે મસ્જિદમાં હોય કે કે શું ખાસ કરવામાં આવે છે તેમાં
હા યાર આ દિવસે લોકો પોતાના હને ધર અને મસ્જિદને સુંદર લીલા અને રોશની અને લાઇટ તેમજ ધ્વજ થી શણગારે છે અને રાત્રે મસ્જિદમાં ખાસ કરીને અ અલ્લાહની ઈબાદત કરે એટલે નમાજ પડે હે કુરાન પડે હે કુરાન નું સિક્ર કરવામાં આવે અને મોહમ્મદ સાહેબની નાત એટલે એમની પ્રશંસા અને અ નાત એટલે કે એક રીતના હે ને ધાર્મિક ગીતો અ માની તો એને નાથ જ કહેવામાં આવે હ ઈ પણ નાત પણ પડવામાં આવે હે નબરી સાહેબ ની તે દિવસે
અરે વાહ આ તો ખુબ જ ભક્તિમય અને સકારાત્મક વાતાવરણ બની જતું હશે ને કેમ કે મેં તો જોયું છે કે અમારે આજુબાજુ સોસાયટીમાં છે ને અ એ લોકો ઉજવતા હોય તો તો એમાં તો અમારે તો લાાઈટિંગને એવું બધું વધારે જોવા મળે એટલું મસ્ત ડેકોરેશન કર્યું હોયને એ લોકો ઘરમાં તો આપણને એમ થાય કે શું આ તો દિવાળી જેવું જમ અલગ ડેકોરેસન હોય. અને બધા દિવસે હે ને આમ તન ચાર દિવસ અગાઉ જ લોકોએ ડેકોરેશન કરીને કોઈને લાઈટિંગ ગોઠવીનેય મોટા મોટા લેમ્પો અલગ અલગ લાઈટિંગ ને એ. વિશે એ લોકો જ કરતા હોય છે તો આ દિવસે શેરીઓનું શાંતિપૂર્વક સરઘસ પણ નીકળે છે ને?
હા યાર આ દિવસે ને શેરીમાં શાં તિપૂર્વ સરઘસ પણ નીકળે છે. અને ઘણા શહેરો અને ગામડામાંને લોકો સવારમાં વેલા ઉઠે ઉઠીને અ એકઠા થઈને જલસો કાઢે હ અને ખાસ કરીને તો એને આ દિવસેને બધા સવાર માં આવે ફજત ના ટાઈમે જ ઉઠી જાય અને એ ટાઈમે ઉઠીને ઘર લોબાન કરવામાં આવે નમાજ પડવામાં આવે અને ડીજે પણ વગાડે છે તે દિવસે સવારમાં સવાર માં અલ્લાહ તાલા ની ઈબાદત કરવામાં આવે કુરાન પડવામાં આવે અને નાથ પણ પડવામાં આવે અને સવારે બધા એને એકઠા થઈને જલસો કાઢે અને પરંતુ પરુ આ તહેવારમાં સૌથી મહત્વનોો ભાગ તો હોય ને ખેરાત એટલે ખેરાત ને જકાત એટલે કે દાન કરવાનું જ વધુ મહત્વ છે. એ તો તર ખબર હશે ને?
દાન એટલે કે જરિયાતમંદો ને મદદ કરવાની જોઈને જેમ કે અમે બાજુ જોયું છે કે ઈ લોકો હોય ને સદકો ને એવું બધું સદકો પણ કાઢતા હોય છે અલગ અલગ રીતે અને અમુક લોકો જેરૂિયા જરૂિયાત મંદ હોય કે જે સાવ ગરીબ છે તો એઈ લોકોને પણ એ લોકો દાન કરતા હોઈએ છે. એટલે ઈ કઈ રીતે દાન કરતા હોય?
અરે યાર એ તો ખાસ હે ને પેગમ્બર સાહેબ હે ને એ હંમેશા તમને ખબર હોય તો ગરીબ અને અનાથ અને જરૂરિયાતમંદ માણસ હોય એમનો મેન તો એમજ મદદ કરવાનો જ ઉપદેશ આપ્યો હતો તેથી તો આ દિવસે લોકો ગરીબ ને અનાજ કપડા પછી પૈસા નું દામ ઘણા સ્થળો નુ સામૂહિક ભોજન પણ કરાવે જે જરૂરિયાતમંદ હોય. ને જરૂરી વસ્તુ પણ અપાવેને તે દિવસે બધા ન્યાજ પણ કરે હે એમ કે સરબત પીવડાવે ન્યાજ કરે અને ખાસ કરીને જેને છેને જેટલું પોચાય એટલું આ દિવસે માં બધા દાન કરતા હોય. જેથીને કોઈ એને ભૂખ્યો ન રહેે માત્ર એજ ઉપદેશ છે. હમ
હા એ તો મને ખબર છે કે પૈગમ્બર સાહેબ છે ને ઈ ક્યારે છે ને કોઈ દી ધર્મ નું તો ઈ પેલા જ હોતા જ નહીિ કે એવું નહી કે આ ધર્મ ઓલો ધર્મ ઈ એવું વિચારતા કે કોઈ પણ જરૂરિયાતમંદ હોય કોઈ પણ એ રીતે હોય ને આપણે એની હંમેશા મદદ કરવી જોઈએ અને એ રીતે તો મને ખબર છે કેમ કે અમારે ત્યાં બાજુમાં સોસાયટીમાં છે એટલે એ લોકો વાતું કરતા હોય તો આ તો મને ઘણો આઈડિયો છે કે પેગમ્બર સાહેબ ના વિચાર ર તો આ પ્રમાણે હતા તો આ જાણીને મને ખૂબ જ આનંદ થયો તો તહેવારોની ચર્ચા નો અર્થ એ જ છે કેને આપણે એકબીજાના જીવનમાં ખુશીઓ લાવી શકીએ અને ખાવામાં આ દિવસે કઈ ખાસ બને છે.
હા. ખાસ કરીને ઘરોમાં દૂધ ની ખીર બનાવવામાં આવે હળવો બનાવવામાં આવે તે દિવસે વધુ પડતા હે ને બધા ચોકરી બનાવતા હોય અથવા તો સેવૈયા ની ખીર બનાવતા હોય અને હળવો બના બનાવે મીઠાઈ બનાવે આ બધી વસ્તુ હોય ને સગા સંબંધી હોય કે પાડોશી હોય એમાંય પણ આવે અને જે નાના છોકરા હોય ખાસ કરીને એમને ઘરે બોલાવી પણ એમને પણ આ બધી વસ્તુ આપવામાં આવે લોકો એકબીસાા મળીને બધા કારક બાપ એકબીજાને આપે
હા એમ તો મેં જોયું તું પણ આ તહેવાર વિશે મને હે ને ઊંડાડ પૂર્વક ખબર નતી અને જોકે એક વાર તો હું પેલા બાજુમાં છે ને એમની સાથે ગઈ પણ હતી અ એટલે ઈ એમાં તો એવું હોય કે બધા એમ કેહેવામાં આવે કે એક જગ્યાએ બધા એકઠા થાય અને છે ને આખા જેમ કે જે સ્થળે આપણે રેતા હોય એ સ્થળ આખો આખો શહેર ના લોકો હને ઈ એક જ નિશ્ચિત કરેલું હોય કે અહીંથી તો અહીંયા આપણે કેમ રથયાત્રા હોય તો એ રીતે જ આમ બધા અહીંયા ભેગા થાય અને ડીજેને એવું બધું વગાડતા હોય ને આમ ન્યાજો ઘણી બધી હોય હે ને ત્યાં તો ઈ કઈ રીતે હોય
હા યાર તે દિવસે તો હોય ને અમારા ગામ ન એવું હોય કે સવારમાં વેલા છે અમે નમાજ પડ લઈ ને એ બધું કરી લે એટલે સવાર માં છે ને બધા અ તો જે લોકોને ુલસ માં જવું હોય એ બધા એકઠા થઈ જાય ને એક સાથે જ ઘરે છેને એને અ નબી ની સૌથી પ્રથમ તો એને નાદ પડવામાં આવે ના પછીને જેે વગાડવામાં આવે અને એ રીતના નાદ પડતા પડતા છે જે જગ્યાએ મેન દરગા હોય ને એ જગ્યાએ અમાર ઉરસ રાખવામાં આવે તે ત્યાં હે ને બધા સમગ્ર માણસો હ ને બધા ભેગા થઈ જાય ને એજ જગ્યા એ છે ને અ ખાસ કરીને બધા નિિયાજો પણ બાટતા હોય કે જેને જે નિા કરવી હોય એકબીજાને બધાાઈને બાટતા હોય એવું નઈ ખાલી આ લોકોને જાપને બધા લોકોને બાટતા હોય ને તે દિવસે હેને અ ત્યાં શાર મુબારક જે દરગાહ હોય ને ત્યાં હેને દરગાહ ની અંદર નબી સાહેબ ના હેને બાલ મુબારક પણ રાખવાવામાં આવ હોય તે દિવસે તેના દિદાર કરવામાં આવે છે અને એ રીતના આખો દિવસ એ રીતના જ પૂરો થાય તમને ખબર છે કે જે દિવસે નવી સાબ નો આ દુનિયામાં જન્મ થયો હતો તે દિવસે તેમની આખી રાત હતી પણ તો અલ્લા તલા નો એવો હુકમ હે કે આપડે તે દિવસને ગમવા નહી મવાનો પણ પરંતુ તે દિવસને ખુશીમાં જ મનાવાનો
હા એ તો અમારા બાજુ વાળા હતા ને ઈ લોકો વાતો કરતા હોય કે અમારે આવી રીતે હોય એમ કે એટલે તો ખુશી થી મનાવવામાં આવે હ એમ પૈગંબર સાહેબ નો જન્મ દિવસ અને બાર મુબારક તો નઈ ને અમારાં નજીકમાં જ ગેબન સાપીની દરગાહ હે તો અમારે તો હે ને હું એક વાર ગઈ ને તો એ લોકો પણ વાત કરતા હતા અહંયા બાલુ. રાખવામાં આવે છે પણ હા સાચી વાત છે તારી કેમ કે મેં પણ. જોયેલું. કે ત્યાં કેતા હતાા બધા આમ ચૂમમી કરતા હોય ને એ રીતે. બધા એના દિદાર કરી કરતા હોય છે એમ બાલ મુબારક ના. તો એઈ રીતે હોય હેને.
હા સાચી વાત હ આ તહેવાર તો હે ને આપડે બધા હળીમળી ને રેવાનુંી. ેને હું શું કું તને કે તું આ વખતે હે ને મારા ઘરે. અ ચોક્કસ આવજે આપણેે સાથે મળીને આ તહેવાર ની ઉજવણી કરીશું. હમ.
તે ખુબ જ સરસ સુંદર અને હેને સરળ રીતે મને આ તહેવાર વિચે હેને સાત. તો સાચો અર્થ સમજાવ્યો અને મને પણ મજા આવી. તો શાંતિ. એટલે આ તહેવાર છે એ આપણે શાંતિ દયા અને ભાઈચારાનો છે ને સંદેશ આપી. સાચો એ તો અદભુત જ છે ને કે આપણે એકબીજાનો ભાઈચારો વધે. અને એ સંદેશ આપે.
હા આ વાત તો સાચી સારું હાલ તો આપડે પછી મળી બાય ખુદા હાફીશ.
ખુદા હાફીસ.